હેલો.
હલો.
હા.
હેલો. હ હા હા આવે છે હા શું કરે છે?
ન ન
અચ્છા.
કરતી ત બ સત
હમ હ સારું દવાય ઇસ્યુ સોલ્વ થઈ ગયા બધા
ના નથી થયા
અચ્છા
આવે તો પણ જ
ઓ હા કઈ નહી થઈ જશે એ તો હમ
હા થઈ ગયા તો સારું છે કેમ કે કઈ છે નહ અત્યારેમ આપલે કોઈ કહી જ ના છે તરફ
હા એજ હમ કેવું ચાલે છે બીજું બધું
હ નને બસ હણાં થોડા દિવસમાં એક્ઝામ્સ છે
સારો વાંધો નને હું તને ડિસ્ટર્બ નહી કરું હું તો
ના નાં હમણાં થોડી વાર પેલા જ મુક્યું મેં વાંચ્યોમણાં પછી વાંચી
સારું કેહેવાય હમ ભાલે ફઈ આવીઈ હતીી ઘરે શું કર્યું
ન બસ બેઠા હતા વાટકો કરી
સારું કેવાય હમ હું પણ કાલે પિક્ચર જોવા ગઈ હતી
એ લાગે
નહી સારી લાગે
અજાય.
ના બચાય.
કેમ.
બધું શું કે પેલા પાર્ટ્સમાં જે હતું ને એજ સેમ વસ્તુ છે. બ મજા કોમેડી શું કેવાય મતલબ કોમેડી સીન નાખવા માટે એટલું ટ્રાય કરે છે કે કોમેડી હોય પણ એ પણ નથી એન્ડ એના લીધે આખી સ્ટોરી બગડી ગઈ
વેલકમથી જંગલ સાર છે તો
એ જ અરે એકચુલી પહેલેથી મતલબ અ ધમાલ ફોર આવે મતલબ તમામાલ ચાલે છે ને પેલે થી તું આ ફોર આવી એટલે બધાનેવું કે સારી હશે સારી હશે.
બરાબર.
ત્યાં પણયા ને તો. અકલમાં પણ મતલબ આખું સ્ક્રીન ખાલી હતી બધા. બધા જ શું કેવાય તમારે ફોરેજ જોવા ગયા હતા. મલ જેટલી પણ ભીડ હતી ને એના માટેજ હતી.
હમ હા.
હા. પણ પછી શું કે સ્ટાર્ટ થઈ ને એવી જ મને આમ મજા જ ના આવી. તો હું તો પછી ફોન જોવાનું સ્ટાર્ટ કરી દીધું.
હમ. કેટલું બી એ લોકો ટ્રાય કરી લે પણ નથી મજા આવતી.
હા હા મતલબ આવમ ને લોકો જોડે એમ. સ્ટોરીજ નથી બચી મુવીઝ બનાવવા માટેને
હ. બઉ અચ્છા લોકો સારી પિક્ચરસ બનાવે છે.
હા એજ. હમ.
એ લોકોારી. સ્ટોરીઝ લગતા હોય છે પિક્ચરની.
હા હા એજ. . તો પછી. ટ છોડી નઈ નાજ.
હબંધ હલો. હલો.
હલો હા અવાજ આવે છે હવે. હા હવે મવી જોવા.
હલો કપાઈને આવે છે તારો અવાજ.
હા. એટલે શું કે વચ્ચેથી પણ આય નહ પાછો. હું એકલી ગઈ હોત તો હું તો આવતી ટેટ પાછી.
હમ.
હમ હલો.
હલો.